કઉ કેમ છો બેન તમે? હલો હલો
હલો
મારું અવાજ હમળાય છે બેન તમને? હા, આવે છે મારી અવાજ આવે છે તમારા સુધી હા બેન મને આવે છે તમે કેમ છો બેન?
મજામાં
મે પણ મજામાં જ છું આજનું આજનું હા હા બોલો
હા આજે આપણે કયા ટોપીક વિશે વાત કરવાના
આજે બેન આપણે ને રક્ષાબંધન વિશે કઈ ટોપીક પર વાત કરવા માંગી છીએ
તો હું રક્ષા રક્ષાબંધન રક્ષાબંધન વિશે મે બોલું તો બોલું મેં રક્ષાબંધન એ ભાઈ બહેન અને બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહનો સૌથી મોટો અને લોકપ્રિય હિન્દુ તહેવાર છે, આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ શ્રાવણી પૂર્ણિમાંના દિવસે જ ખુબ જ ધૂમધામથી ઉજવામાં આવે છે. અને તહેવારોની ઉજવણી પ્ર જેમ કે રક્ષાબંધનનું આ દિવસે બહેન સવારે વહેલા તૈયાર થઈને ભાઈને કપાળ માં કંકુ ચાલ્લાનો કરે છે ચોખા ચોંટાડે છે, અને તેની જમાણી કલાઈ પણ સુંદર રાખડી બાંધે છે. આરતી અને મીઠાઈ જેમ કે બહેનના પોતાના ભાઈની આરતી ઉતારીને તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનનો પ્રાર્થના કરે છે અને ભાઈને મીઠાઈ મીઠાઈ ખ ખવડાવે છે ભાઈનું વચન અને ભેટ જેમ કે રાખડી બંધાવી પછી ભાઈ ભાઈને પોતાની બહેનની રક્ષા કરવું વચન આપે છે અને તેને ભેટ ગીફ્ટ આ ગિફ્ટ અથવા પૈસા આપે છે મારો ભાઈતો નકામો એ બધી તો કઈ કરી નથી પણ રક્ષાબંધન વિશે આ માહિતી આપવા માંગુ છો તમે કઈ કેવા માંગો છો રક્ષાબંધન વિશે
હા સારી વાત કરી તમે જેવી રીતે હા તમે સારી વાત કરી કે તમે જેવી રીતે કહ્યું ને કે ભાઈને કંકુ લગાડમાં આવે છે અને સાવણ સુદમાં આ તહેવાર આવે છે સારી વાત છે તમારી ને મને છે ને રક્ષાબંધન છે ને ઘણું સારું લાગે છે કારણ કે જેમ કે મારે છે તો એક જ જેમ કે ભાઈ છે તો તો પછી ભાઈ જેમ કહ્યું કે તમે રક્ષા કરે છે તો એ વાત તો સાચી છે કારણ કે જયારે આપણે જઈએ છીએ તો આપણે કોઈ મુસીબત આવે છે તો આપણા ભાઈઓ આપણી સાથે હોય છે તો રક્ષાબંધનમાં એટલે દરેક ભાઈની ભાઈ એ આપણી બહેનોની રક્ષા કરતા હોય છે અને સાથે સાથે હું તો આજના સમયમાં તો એવું વિચારું છું ને કે તહેવાર છે એટલે આપણે માનવ મનાવીએ છીએ પરંતુ જેમ તમે કહ્યું કે રક્ષા કરવા માટે તો જે છે ને આજના સમ છોકરીઓ કે જે બહેનો છે તે પોતાને આ આત્મનિર્ભર બનવું જોઈએ અને સ્વલંબી બનવું જોઈએ અને પોતાની રક્ષા છે ને જાત તે કરવી જોઈએ ના કે ભાઈ ઉપર નિર્ભર રહેવું જોઈએ જે પરંપરા ચાલતી આઇવિ છે કે હા ભાઈ બહેનની રક્ષા કરે છે વાત તમારી બરાબર છે હું આમાં ના નથી પાડતી કાર પરંતુ આચરણ સમયમાં આપણે જોઈ રહ્યા છે તો એવું બની રહ્યું છે ને કે કેટલીક આપડી જે બહેનો છે અને તેમની સાથે કે એટલા કે દુષ્કર્મોને એ બધું થઈ જાય છે એટલા માટે હું આજેના સમયમાંતો એવું વિચારું છું ને કે રક્ષા એ દરેક વ્યક્તિને પોતાની જાતે પોતાને કરવી જોઈએ કોઈના ઉપર નહી નિર્ભર રહેવું જોઈએ અને જો વાત આવે તહેવારની તો તહેવારતો એ ઘણો સુંદર અને ભાઈ બ બહેનનો પ્રેમ વ્યક્ત કરતો એવો તહેવાર છે અને જયારે આ તહેવાર આવે છે તો આપડે આપડે તો હમણાં સાથે છીએ તો કઈ નહી પરંતુ આપડે જયારે જોઈએ છે તો અમારે જેમ કે માતાને એ બધો બધા છે ને પિતા લોકો છે તો પપ્પા તો અમને કે કે હા અમારી આજી બહેનો શું કરતી હશે ગામમાં જેમ કે આપડ. અમે જેમ કે શહેરોમાં છીએ તો ગામમાં અમારી જે હોય લોકો. છે તો એમાં પપ્પા લોકો કહે છે કે આજે એ લોકો આવ્યા હશે ને અમે છે ને નાનપણમાં એ એવું કરતાં ને એવી રીતે રક્ષાબંધન મનાવતા ને એ બધા છે ને અમને બતાવેને અમારી. મમ્મીઓ છે એ પણ બતાવે કે એ કેવી રીતે અ પોતાના ભાઈની સાથે ર રક્ષાબંધન મનાવતી અને પછી કેવી રીતે એટલે કે જે તહેવારો છે ને ઉજવણી કેવી રીતે કરતી એ બધું અમને બતાવે તો એટલેને બતાવે છે. કે કેવી રીતે તેમને મામા લોકો તે કેવી રીતે તેમને આપતા તે. ગિફ્ટ જેમ તમે કહ્યું કે કેવી રીતે આપતા આજતો આપડા ભાઈ લોકો નથી. આપતા પરંતુ જે આપણા જે મામા લોકોને બધા છે. તે કેવી રીતે આપ એ બધું અમને બતાવે છે. તો મારું તો એવું માનવું છે. અને તમા તમારા ઘરે એ કેવી રીતે ઉજવામાં આવે છે? તમે કેવી રીતે ઉજવો છેને?
એવી જ રીતે તમારું જેવી રીતે મનાય છે. ને તેવી રીતે જ મારું પણ મનાય છે. એમાં કોઈ ફેરફાર થતું નથી. જેમકે તમારી વાત આ ખરેખર સો ટકા સાચી હતી. કે પોતાના પોતાના ઉપરજ સેલરીસફેકટ જોઈએ. જેમ કે ભાઈ ઉપર મારો ભાઈ તો નક્કામો ગાંડો એના ઉપર તો મે ક્યારે જ નહી રહેમ. મારે ભાઈ ને તો રાાખડી બાંધવા બાંધવાની પણ મને ચાર સાલ થઈ ગય પણ કઈ નઈ. એ એનાથી કઈ ભાઈ બહેનો રિશતો નથી તૂટતો પણ મને રક્ષાબંધન ગ તહેવાર સારું નથી. કેમકે તે દિવસે બધા ભાઈ પોતાની ગિફ્ટ લાવે છે. ને પૈસા આપે છે. ને બધું આપે છે. પૈસાની મને કઈ પૈસાની મને એ નથી. પણ મારું ભાઈ તો એટલો નક્કામો કાંડોને બેન તમને શું કેવ. એ મને સો રૂપિયા આપે ને તો પાછડા સવારે મારાથી સો રૂપિયા માંગી લે અને ક્યારે તો મને ગીફ્ટ નથી આપલું છે. મારા જ બેગ માંથી પૈસા ચોરાવી લે શા માટે રક્ષા શા માટે તે રક્ષાબંધન નું કઈ કઈ નથી. આ અરા ભાઈ માટે ભાઈટલે જેટલો તહેવાર હોય ને એ મને હારો નની લાગે હા એના માટે મેં ઐતિહાસિક અને પૌર્ણા મહત્વ બતાવી શકો છે. જેમ કે એના એના કેટલાયક પૌરાણિક કથાઓમાંથી જોડાયેલી છે. જેમ કે કૃષ્ણ અને દ્રૌપદી મહાભારતના કાળ દરમિયાન જયારે ભ શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ. ત્યારે દ્રૌપદી એ પોતાની સાડીનો છેડો ફાંડીને તેમને આંગળી પર બાંધ્યો હતો. શ્રી કૃષ્ણે આ ઉપકાર ન બદલામાં ર્રૂપીને આજીવન રક્ષા નું વચન આપ્યું હતું. અને ચીર હરણ વખતે તેમની રક્ષા કરી હતી. રાણી કર્ણાવતી હુમાયું ચિત્તરની રાણી કર્ણાવતી એ પોતાના રાજ્યની રક્ષા માટે મુગલ બાદશા હુમાયુ ની રાખડી મોકલીને મદદ માંગી હતી. હુમાયુ એ રાખડી નો આદર કરીને બહે કરણાવતીની મદદ પોતાનું સૈન્ય મોકલ્યું હતું. સામાજિક મહત્વ અને અન્ય પવિત્ર સંબંધો ન તહેવાર આ તહેવાર માત્ર સગા ભાઈ બહેન પૂરતો સીમિત સ્ત્રીઓ પિતરાઈ ભાઈઓ મોબલો ભાઈઓ અથવા દેશની સૈનિકોને પણ રાખી બાંધીને આ તહેવારો ઉજવે છે. બળે બ્રાહ્મણો અને દિવસે નદી કે તળાવ કિનારે જઈને પૂજા અર્ચના કરે છે. અને પોતાની જનોઈ યજ્ઞ પવિત બદલે છે. નારિયેળ પૂનમ જેમ કે બેન સમુદ્ર કિનારે રતા માછીમારો આ દિવસે સમુદ્ર દેવતા વરુણ દેવ ની પૂજા કરે છે. અને સમુદ્ર નાળિયે પધરાય છે. અને જેથી તેમનો વ્યવસાય સારો ચાલે છે. અને દરિયા શાંત રહે છે. તણ જેમ કેહી રક્ષાબંધને માત્ર સુતરતા નો સુતર દોરાનો તહેવાર નથી. પણ તે ભાઈ બહેનના અતુટ વિશ્વાસ અને પ્રેમ અને એકબીજા પ્રત્યેની જવાબદારીય ઠી છે. અને લાગણી થી ભરેલી છે. તો શું તમે બેન આના પર કઈ ટીપડી કરવા માંગો છો? હલો.
હા તમે જે વાત કરી ર તે બરાબર જ હતી. ને તમે જે કહ્યું ને કે રક્ષાબંધન એ જેમ કે શા માટે ઉજવવામાં આવે તમે કહ્યું કે જેમ કે કૃષ્ણ જેમ કે કૃષ્ણ ભગવાન એ આપડી દોપતી ની રક્ષા કરવા માટે હા દોપતી ની રક્ષા કરવા માટે આવ્યા હતા. તો તે વાત બરાબર છે. અને ત્યારે જયારે દોપતી નું ચિર હરણ થતું હતું ત્યારે જયારે એ પોતાના પતિ બાજુ જુએ છે ત્યારે પોતા ના ગુરુ બાજુ જુએ છે માતા બાજુ જુએ છે એટલે. કોઈ જયારે સાથ નથી આપતું ત્યારે. એ અરે યાદ કરે છે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના. ભાઈને ત્યારે ત્યારે તે ચીન ની જે રક્ષા કહે છે અને જ. સુદર્શન ચક ચક્રમાં જયારે કાઢતા એમની આંગળી એ કપાઈ જાય છે. જે દોકતી પોતાનું ચીર કાપીને આંગળી બાંધે છે ત્યારે જ તે કહી દે છે કે. આ જે ચીર તમે ક્યપુ છે એનો ઉપકાર હ હું તમને આપીશ અને એ પોતાના જે વચન. આપે છે વચન પરથી એટલે કે આપણે એ બાજુ જઈએ ને કે. જે આપણો પો પૌરાણિક સમય છે ને ત્યારે વચનો નું મહત્વ કેટલું હત. હતું એ આપણે જોવાના છે ને એ વચન જયારે આપણે આજે આપડણે કોઈને પણ. કહી જઈએ હા પ્રોમિસ હા પાકું હા સાચું પણ આજ એ. હું છે ને પહેલાના જમાનામાં એવું નહી હતું આજે આપડે. એ જેમ કે તમે કહો છો કે મારા ભાઈ તે નકામું ને એવું તો આજે. ના સમયમાં છે ને ભાઈ અને. બહેન નો જે એક સંબંધ છે ને એમાં પણ જરાક ને ખટાસ આવી રહી છે. એટલે કે એવો સંબંધ નથી રહ્યો જેવું પહેલા રહેતું હતું પરં તું એક રિશતો છે તે આપણે એ આપણે માન તા આવી એ છે પણ એ એ જયારે આપણે કહીએ છીએ કે દોપતી જે શ્રી કૃષ્ણ. વિષ્ણુ ભગવાનની એ સગી બહેન ના હોતે. ભગવાન એ તેમની રક્ષા કરવા માટે પોતાનું જે ચીર બાંધેલું હોય છે. તનો ઉપકાર એ. એટલે કે જે એમનું ઉપકાર ચૂકવવા માટે ત્યાંથી એમની મદદ કરે છે એ. વાત પર આપડે રક્ષાબંધન મનાવીએ છીએ અને રક્ષાબંધન તો હું એવું માનું છ ભાઈ અને બહેન નો એક પ્રેમ સંબંધ છે જે એમને. જોડી રહ્યા છે હમણાં તમારો ભાઈ એ નાલો છે મોટો થશે તો તમને ગિફ્ટ પણ આપશે. અને તમને તમે જે કહો છો કે પૈસા નથી આપતો એ પણ આપશે એટલે કે. કારણ કે એવી મનોભાવના જયારે ભાઈ અને બહેનમાં લડાઈ. ઝઘડો ને એવું બધું નહી થાય ત્યાં સુધી રિસ્તો માનવામાં નહીં આવે તમે શું કહો છો.
બેન વાત તો તમારું સારું જ છે ભાઈ બહેનો લડાઈ ઝઘડો પણ ભાઈ ને સમ વુ જોઈએને કે કેટલું પવિત્ર રિશતા છે ભાઈ બહેનો ન આ બગાડ આજના જમાના. માને બેન તમે સમજો ની ને ભાઈમાં એ જો તમે વાત કર્યું કે ખાટો માસો. થાઇ જાય છે આ વાત સારી છે તમારી મારામાંથી તો બહુ જ થાય છે મે તો માર લડાઈ વગેરે એના છામડ. લાલ કરી મુકું છું એને કઈ હમજાતું નથી અમારા ભાઈ ને બેન પોતાના પેલું ત્રાપ હતું ને તેમાં ના ભાઈ બહેન નો તો રિશ્તો જ કઈ પવિત્ર અલગ હતો. આજના જમાના તો ભાઈ જેમ કે આપડું નાલા ભાઈ છે ને બેન મારો એક જ ભાઈ છે તે. મને મારીને નીકળી જાય એવો છે તે યુગમાં તે નથીતું તેમને પ્રેમ સંબંધ. પ્રેમ બધું હતું અને આજના જમાનામાં તો ભાઈ કાં છે ને બેન કાં છે ભાઈને. પણ નથી ને બેનને પણ કઈ ભાન નથી રેતુ એટલે મે એજ કેમ છે કે આજના જમાનામાં. બઘા ભાઈને પોતાના બહેન નુ રક્ષા કરવું જોઈએ ને પોતાની બહેનનું રિસ્પેક્ટ કરવું જોઈએ ને પોતા પોતાનો પણ સેલ્ફ રિસ્પેકટ રાખવો જોઈએ અને તે આજ આપથી વાત કરીને ને બેન. મને બહુ સારું લાયગુ આપનો આભાર.
હ. કેવી રીતે જેમ કે આપણે વાતુ કે કેવી રીતે. તે આપણે આપણી પર આત્મનિર્ભર રહેવું જોઈએ આપણા પર સેલ્ફ કોન્ફિડેસ હોવો જોઈએ સેલ્ફ રિસ્પેક્ટ તમે જે સેલ્ફી ઇન્સ્પેક્ટર આપણે આપણી રીતે આપડુ જે અપ આયપા છે એમને ઉજાગર કરવો જોઈએ ચાલો તમારી સાથે વાત કરી મને પણ ખુબ સારું લાગ્યું.
હા.